હા, જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ. હા હો
હું પણ મજામાં છું. બસ અત્યારે જોવો ને સોશિયલ મીડિયાનો જમાનો કેટલો આગળ વધી રહ્યો છે. તો વિચાર્યું કે આના ફાયદા ગેરફાયદા અને એનો શું ઉપયોગ છે, કઈ સાચી દિશામાં એનો ઉપયોગ કરવો જોએ એની થોડી સલાહ પણ લઉ તમારી પાસે અને થોડી ઘણી ચર્ચા પણ કરી લઈએ આપળે. તો આપણને બંનેને જાણવા મળે આ વિષય પર.
બોવ સરસ વિષય છે. સોશિયલ મીડિયા જોવો બ દરેક વસ્તુના બે પહેલું તો હોય જ છે, સારા અને ખરાબ. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ દરેક વસ્તુના હોય જ છે. જેવી રીતે સોશિયલ મીડિયાનું પણ એવું જ છે. પણ જ્યારથી સોશિયલ મીડિયા મતલબ આવ્યું છે. અ ત્યારથી જોવો એક તો આપણે અ એક કનેક્ટિવિટી વધી ગઈ છે. એકબીજાના વધુ સારા સંપર્કમાં આપણે રહી શકીએ છીએ, અ પછી મતલબ બધા પોતા જે પણ વેપાર ધંધો એ કે ઘર બેઠા પણ નાનો એવો વેપાર હોય તે પણ એ સોશિયલ મીડિયાના માધ્યમથી એને આગળ સુધી વધારી શકે છે. તો ઘણા બધા ફાયદા તો છે જ સોશિયલ મીડિયાના.
હા, એ તો છે. જેમ કે તમે જોવો સોશિયલ મીડિયાનો એ સૌથી મોટો ફાયદો છે કે, દુનિયાના ગમ્મે તે ખુણે આપણે બેઠા હોય પરંતુ આપણે આપણા મિત્રો સાથે પરિવાર સાથે સંપર્કમાં રહી શકીએ છે, એમને ફોન કરી શકીએ છે એમને વિડીયો કોલ પર વાત કરી શકીએ છે. અને એમની જાણખબર મેળ મેળવતા રહી શકીએ છીએ. પણ સાથે સાથે એનો ગેરફાયદો પણ છે. કારણ કે, સોશિયલ મીડિયામાં લોકો આટલા બધા એક્ટિવ થઈ ગયા છે આજકાલ કે ક્યાંય પણ ફરવા જાય તો તરત આમ સ્ટેટસ, સ્ટોરી, રીલ્સ, વિડીયો એવું પોસ્ટ કરતા રહેતા હોય છે. જેણા જેનાથી બધાને ખબર પડી જાય કે આપણી લોકેશન શું છે અને ક્યારેક અજાણ્યા એ આપણી સાથે કોઈક દુર્ઘટના પણ ઘટી શકે છે. આનાથી ફ્રોડ કે ચોરી આવી બધી સમસ્યાઓ પણ આપણે સામનો કરવો પડી શકે છે અમુક વાર.
હા, ઈ વાત તો તમારી સાચી છે કે, લોકો મતલબ આજકાલ લોકોએ છે ને સોશિલ મીડિયાને જ પોતાની દુનિયા બનાવી લીધી છે. એ સોશિયલ મીડિયાની બહાર પણ તેમના મિત્રો છે, ફ્રેન્ડ્સ છે, પરિવાર છે એ બધું નહીં પણ એમને જો ઘરે અ ઘરે ભાઈ બહેનો સાથે અહ ટાઈઇમ સ્પેન્ડ કરવા સોશિયલ મીડિયાના એવા મિત્રો સાથે વધારે ટાઈમ ઓ કરે છે કે, જે એમને કોય દિવસ મળ્યા નથી એ સામેવાળું વ્યક્તિ કેવું છે એની એને કશું ખબર નથી રહેતી. તો અ એટલી હદ સુધી એ લોકો સોશિયલ મીડિયાના આદિ થઈ ગયા છે અને અ સોશિયલ મીડિયાનો જો સારી રીતે આપણે ઉપયોગ કરીએ ને તો આપણે જીવનમાં ઘણું એવું એનાથી અ શીખી પણ શકીએ છે. કેમકે તમે જોશો કે સોશયલ મીડિયા પણ આજકાલ કેટલા બધા એજ્યુકેશન લર્નિંગને લગતાં પણ કેટલા બધા ચેનલો છે કે જે અમુક ચેનલો તમને ફ્રી ઓફ કોસ્ટમાં પણ તમને એજ્યુકેશન પૂરું પાડે છે અને થોડાક નજીવા જેવી ફીસ લઈને પણ ઘણા ચેનલો અ સારું એવું તમને આ આ આ એજ્યુકેશન આપે છે તમે કોઈ એક્ઝામની તૈયારી કરવા માગતા હો તો એમાં પણ તમને મદદરૂપ થાય છે.
હા એકદમ સાચી વાત કહી તમે. એટલે જ તો આજકાલનો જે યુથ છે આજ આકાલનું જે જનરેશન છે બાળકો છે એમને સમજવું જોઈએ કે એમને પેરેન્ટ્સ ફોન આપે છે તો ખાલી એનો મતલબ એમ નહી કે સોશિયલ મીડિયા નો ગેરફાયદા અને નેગેટિવ વેમાં ઉપ ઉપયોગ કરવો પરંતુ સા અગર એને સારી દિશામાં ઉપયોગ કરવામાં આવે સારા કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે તો એ ઉપયોગી જ નીવડે છે. જેમકે હવે ખાલી આ સોશિયલ મીડિયા બાળકો અને યુથ માટે એવું નથી પરંતુ જેમકે વૃદ્ધ ધો માટે પણ એટલું ઉપયોગી બની શકે છે. હવે આજકાલ જેમ કે અ ઈ ન્યૂઝપેપર તે લોકો સમાચાર વાંચી શકે છે ફોનમાં જ સોશિયલ મીડિયાના મારફતે પછી દેશ દુનિયાની ખબર તે તરત મેળવી શકે છે. હવે જેમ કે સમ અગર અ વૃદ્ધોને છાપું વાંચવાની ટેવ પહેલાંથી હોય છે પરંતુ અ જો તરત કોઈ જગ્યાએ ઘટના બની હોય તો એ સોશિયલ મીડિયા પર એટલી તરત વાયરલ થઈ જાય છે કે આખા દેશ દુનિયામાં તરત ફેલાઈ જાય છે તો એ તરત માહિતી આપ આપને સોશિયલ મીડિયા તરફથી જ મળે છે કે આ જગ્યાએ કે પેલી જગ્યાએ કોઈ બનાવ બન્યો છે કઈ વસ્તુ થઈ છે એની ઇન્સ્ટન્ટ માહિતી આપણને સોશિયલ મીડિયા તરફથી મળી જાય છે.
બિલકુલ સાચી વાત છે અને જો સોશિયલ મીડિયામાં છે ને બહુ તાકાત છે લોકોને એમ થાય છે સોશિયલ મીડિયાથી શું થાય પણ સોશિયલ મીડિયામાં બહુ તાકાત છે અને હું તમને છે ને મારી સાથે બનેલી એક રિયલ ઘટના હું તમને બતાવું કે અમને છે ને અ રસ્તા પર એક એક હસકી બ્રીડનું એક ડોગ મળી આવ્યું હતું બહુ સરસ બ્રીડ હતી એનો પણ બહુ ફાઇન હતો બહુ સરસ ડોગ હતો એ તો અમને મળી આવ્યો એ ડોગ અમે એને ઘરે પણ લઈ આવ્યા અને અ એક આખી નાઈટ તો એને ઘરે પણ રાખ્યું એ પછી છે ને એને અમે અમને એમ કે આ કોઈક નું તો હશે જ કેમ કે હસકી એટલે બહુ સારામાંની સારી બ્રીડ હોય છે. અને એનું કોટ પણ બહુ જ ફાઇન હતું. તો અમે સોશિયલ મીડિયા પર એનો ફોટો અને અ જાહેરાત લખી કે આ ડોગ અમને આજ આ જગ્યાએથી મળી આવ્યું છે અને જેનું પણ હોય તેના માલિક એને આ સ્થળેથી લઈ જાઓ. તો ખાલી નેક્સ્ટ મોર્નિંગ જ બોલો એના જે પણ ઓનર હશે તે એને લેવા માટે આવી ગયા તો આ એક મતલબ સોશિયલ મીડિયાનો તમે જોયો કેટલો મોટો ફાયદો છે. જે કે આપણે કોઈ ખોવાઈ ગયેલી વસ્તુ કે કોઈ માણસો સોશિયલ મીડિયામાં ખાલી તમે મૂકો ને તો વાયા વાયા એટલું તમે કીધું તેમ વાયરલ થઈ જાય અને અ એનો બહુ જ મોટો ફાયદો થાય છે. તો આ જે ડોગી હતું તે પણ એના માલિક સુધી એકદમ સુરક્ષિત તો પોચી ગયો.
હા આ તો તમે ખૂબ જ સારું કાર્ય કર્યું અને આ સોશિયલ મીડિયાનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કર્યો એમ પણ કહી શકાય. એ ખૂબ જ પ્રોત્સાહિત વર્ક કર્યું કહેવાય તમે અને બીજી વસ્તુ એ પણ છે આજકાલના યુવાનો અમુક જે અને યુવાનો જ નહીં પરંતુ જે પણ મહિલાઓ હોય છે જે કોઈક વાર ઘરે ફ્રી બેઠા હોય છે તો એ લોકો પણ અ સોશિયલ મીડિયાનો અગર ગેર અ મતલબ ગેરરીતિથી ઉપયોગ કરે જેમ કે આપણે કોઈ વાર એમ વિચારીએ કે ચલો ને થોડું કામ કરીને થાગી ગયા છે હવે રિલેક્સ થવા માટે એ થોડો ટાઈમપાસ કરવા માટે સોશિયલ મીડિયા પર વિડીયોઝ કે રીલ્સ કે એ કઈ જોઈ લઈએ પરંતુ એ જોવા જોવામાં એ પાંચ મિનિટનો સમય પસાર કરવામાં ક્યારેય એક કલાક નીકળી જાય છે એનો કોઈ અંદાજ જ નથી હોતો અને આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જો એક-એક કલાકો દોઢ-દોઢ બે બે કલાકો સુધી કન્ટિન્યુ સોશિયલ મીડિયા પર આપણે કોઈવાર ચેટિંગ કરતા હોઈએ કે પછી અ અ મતલબ વિડીયોઝ જોતા હોઈએ તો એનાથી શું થાય છે કે આપણી આંખોને આપ તે માનસિક સ્થિતિને પણ ખૂબ જ અસર પડે છે એના લીધે માનસિક રોગો પણ વધી શકે છે તો લોકોએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કેટલા સમય પૂરતા માટે અને કયા વેમાં એનો ઉપયોગ
એ વાત પણ તમારી સાચી છે કે સોશિયલ મીડિયાનો અ ઉપયોગ કેવી રીતે અને કેટલો કરવો જોઈએ એની જાણકારી દરેક વ્યક્તિને હોવી જ જોઈએ
હા એ વાત તો તમારી એકદમ સરસ બીજી વસ્તુ એ પણ છે કે અ સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે જે પ્રમાણમાં કરીએ છે એ આજકાલનો યુથ જે પ્રમાણમાં એનો ઉપયોગ કરે છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે બાળકો જો પેરેન્ટ્સનું ધ્યાન ના હોય તો એ લોકોને ફોન એમ જ આપી દેવામાં આવે છે અને લોકો ખબર નહીં જાત જાતની ગેમ્સ રમતા હોય છે અને એ ગેમ્સના મારફતે અમુક વખત એમના જે પણ રોકાણો પણ કરતા હોય છે પેરેન્ટ્સને ગીત બધા વગર કેમ કારણ કે એમાંથી એમને એ એપ્સ જે હોય છે એ ગેમ્સ જે હોય છે એ એમને લાલચું બનાવે છે કે એમને પૈસા મળશે એનાથી તો એ એમને ખાસ ધ્યાન રાખવું જોઈએ પેરેન્ટ્સે કે બાળકો કયા વેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. અને સાથે સાથે જો હ
સાચો સાચ દરેક મારા પિતાએ પણ એટલું ધ્યાન જો આપણે ફોનને બધું આપી દઈએ કેમકે અત્યારના સમયમાં ભણતર માટે ફોન લેપટોપ આ બધું બહુ જ જરૂરી છે અ ઇન્ટરનેટ બધું જ તો મા બાપે પણ એ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કે એમનું છોક છોકરું ફોનમાં શું જોવે છે સોશિયલ મીડિયામાં શું જોવે છે શું શીખે છે એ બધી વાતોનું એમને તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે અને આજકાલ ઓનલાઈન બધા ફ્રોડ પણ બહુ જ થાય છે અને સોશિયલ મીડિયામાં પણ લોકો એઆઈ થ્રુ બધા ફોટો જનરેટ કરીને કે કંઈ પણ એવું આપણું ફોટો એવી રીતે જનરેટ કરીને બ્લેકમેલ પણ કરે છે તો એ બધાથી સાવધાન રહેવું જોઈએ.
હા એ બધાથી આપણે જો જાણકારી પ્રોપર હોય તો અગર આવો કોઈ દિવસ થાય તો આપણે એનાથી બચવાઆ અ ના પ્રયત્ન કરી શકીએ જેમ કે સરકારે આ બધા ફ્રોડથી બચવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલા છે એનો ઉપયોગ કરીને આપણે આ ફ્રોડસમાંથી બચી શકીએ. કે પછી. કોઈની સાથે થયો હોય તો, એમને આપણે અ બચાવી શકીએ. એ પણ આપણે કરી શકીએ. તો આનો જેટલો બને એટલો પ્રસાર કરવો જોઈએ. અને બીજી વસ્તુ, સોશિયલ મીડિયા પાછળ તો અમુક લોકો એટલા ગાંડા થઈ ગયા છે. જેમ કે, ખાલી વ્યૂઝ, લાઈક્સ, કમેન્ટ્સ એ બધા માટે લોકો ખબર નહીં શું-શું કરે છે. ક્યાં કંઈક ફરવા જાય. તો કોઈ એવી અ જગ્યા પર જઈને સેલ્ફી લેવી. એવા ખતરનાક વિડીયો બનાવવા. જેનાથી આપણી જાનહાની થઈ શકે છે. તો, આજકાલ આ યુથમાં ઘણું બધું જોવા મળે છે. સ્ટન્ટ કરતા વિડીિયોસ પણ મૂકતા હોય છે. એ ખાલી સોશિયલ મીડિયામાં પેલું એમ કેહેવાય ને કે, ફેમસ થવા માટે. પરંતુ, એ લોકો એ નથી જાણતા કે, ખાલી ફેમસ થવું એ જરૂર નથી. આપણું જીવન આપણે દાવ પર લગાવીને કે, જાનહાની થાય. એ રીતે આપણે એવી કોઈ પણ વસ્તુ ન કરવી જોઈએ.
બિલકુલ સાચી વાત છે તમારી. જો આપણી પાસે આટલી સુવિધા મળી છે તો, આપણે એ સોશિયલ મીડિયાનો સારો એ અને સદુપયોગ કરવો જોઈએ કે, જે આપણને આગળ જતાં કામ લાગે. એનો દુરુપયોગ નહીં કરવો જોઈએ ચાલો તો, આપણે પછી મળીને વાત કરશું.
ચોક્કસ ચોક્કસ. તમારી પાસેથી પણ આ વાત વિશે જાણીને મને ખૂબ જ આનંદ થયો. ધન્યવાદ તમારો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.